હલો! નમસ્કાર મિત્ર, અવાજ આવે છે મારો?
હા મિત્ર, તમારો અવાજ મને ખુબ જ સરસ આવી રહ્યો છે મિત્ર.
શું કે મિત્ર, બધું બરાબર છે ને?
હા મિત્ર, અને મને મિત્ર એક આશ્ચર્યચકિત થયું કે, મિત્ર આટલા દિવસ પછી મને કોલ કર્યો, એનું કારણ શું છે મિત્ર?
હા મિત્ર, બસ થોડું, થોડી થોડી તકલીફ અને થોડા થોડી મોટી મોટી જવાબદારીઓ વિશે થોડું થોડું પરંતુ મિત્ર બધું સારું છે મિત્ર, એના માટે તમે યાદ કર્યો મિત્ર, શું કે બસ બીજું.
હા મિત્ર બરાબર જ છે, તો મિત્ર હું તમને ઘણા સમયથી હું રાહ જોતો હતો, કે મારો મિત્ર ક્યારે મને ફોન કરીને મારું હાલચલ પૂસ, અનેત એ સમજ આવી ગયો, તો મિત્રો મને ખુબ જ ગર્વ થયું, અને ખૂબ જ મને સારું પણ લાગ્યું.
હા મિત્ર, એ તો તારી વાત તો તદ્દન એટલે તદ્દન સાચી જ છે. હા મિત્ર તને કઈ સમસ્યા છે કઈ પ્રોબ્લેમ છે તો તું મને જણાવી શકીશ કે જેથી કરીને હું તને કઈ એના વિશે કહી શકું
હા મિત્ર મન મને ઘણી બધી એવી નવું નવું જાણવાની મને ઈચ્છા છે અને ખાસ કરીને મિત્રો જે ખોવાની વાનગીઓ છે એ એના મને ખૂબ જ ખૂબ જ ખૂબ જ એટલે ખૂબ જ મને રસ હોય છે તો મિત્રો તમે થોડું એમ તમારો જે પણ ટોપિક હોય એના વિશે થોડું મને જણાવજો ને મિત્ર
હા મિત્ર તમે કહ્યું તે તો તદ્દન સાચી જ છે વાત પરંતુ મિત્ર એના વિશે તો હું તને ખાસ કહેવા માંગુ છું પણ અ એના પહેલા હું તને એક કેહવત કેમ તો એ ખોટી નથ થી મિત્ર કહેવત કે અ હું જ્યા હું ગુજરાતમાં રહું છું એટલે એ તો મને ગુજરાત નો તો ખાસ અનુભવ જ છે મિત્ર અને હું ગુજરાતી રહી ને એટલે ગુજરાતમાં રહું છે એટલે ગુજરાત ગુજરાતી તરીકે હું મોટો ગર્વ તો અનુભવું છું એટલે એક મિત્ ત્ર કેવા છે ને કહેવત કે કરછ નહી દેખા તો કુછ નહીં દેખા એ મિત્ર મને બો ગુજરાતી કેહવત ગુજરાતી હોવાનું મને એ અભિમાન જણાવે છે મિત્ર અને મિત્ર તને તું એ કીધું તે પ્રમાણે ખાવાની પીવાની બાબત વિશે તો હું એક અ આપડે જયારે ગુજરાત માં રહીએ છીએ ત્યારે મિત્ર એ અ ખાવા પીવાની બાબત છે એ તો મિત્ર પરંપરા અને પેલા થી ચાલતી આવેલી છે મિત્ર ને અ તને ખાસ કહેવાનું તો જે ગુજરાતીઓનું કઈ પણ વસ્તુ હોય જે સંસ્કૃતિ હોય કે પરંપરા કે તહેવાર તે મિત્ર વિશ્વભરમાં મિત્ર જાણીતું છે. અને આપણે ગુજરાત એ તરીકે એક ખાવા પીવાની બાબત હોય તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માણસ આપણે ઘરે મહેમાન કે આ આપણે જ્યારે બીજાના ઘરે મહેમાન ગતિ કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ તો આપણે મિત્ર તન પાણી થી આવકાર કરવામાં આવે છે. અને પાણી આપીને અને ત્યાર પછી એ શરબત ક્યા તો પછી કોલ્ડડ્રિંક્સ એવા પીને આપણું સ્વાગત કરવામાં આવે છે અને ખાવા પીવાની વાત હોય તો આપણે જાણીયે છીએ કે ગુજરાતીઓન તો ખમણ ઢોકળા અને ફાફ ફડાં ચલો ભીતો એના વગર એ દિવસની શરૂઆત જ નથી થતી અને જેમાં સ્વાદિષ્ટમાં તો જલેબી અને ફાફડા નો તો સંબંધ જ એવો છે કે નાતો જ એવો છે કે જેનો કોઈ પાર જ નથી રેતો. અને જલેબી એવી મીઠાશ વસ્તુ છે કે કેવાય છેને, ખાને કે બાદ કુછ મીઠા હો જાય, તો જલેબી એસા. એવી રીતે કઈ ને કઈ ગુજરાતીઓ નવી નવી વાનગીઓ શોધતા હોય છે, અને બહાર જયારે એ લોકો ફરવા જાય છે, ત્યારે એ લો કો સુરતી લોચો, સુરત નુ સૌથી પ્રક્રિયાત પ્રખ્યાત એટલે સુરતી લોચો. એમ કરીને બધા વ્યક્તિઓ ખાવા પીવાની મોજ માને છે, અને આપણે એક વિશે અમ ખાસ ધુંગરાતી ભોજનની વિશે જયારે આપણે વાત કરીએ. ત્યારે એ શુદ્ધ અને શાકાહારી ભોજન હોય છે. અ જેમાં આપણને દાળ, ભાત, શાક. કઠોળ, દહીં, છાસ. વિવિધ પ્રકારના, એટલે અનેક અનેક આપણે પ્રકારના લોટ જોઈએ, ઘઉંનો લોટ પછી ચોખા નો રોટ, પછી અને એના કરતા વિશેષ, તો આપણે ગુજરાતી વિશે જયારે અ વાત કરીએ ત્યારે ગુજરાતની થાળી એ સૌથી પ્રખ્યાત થાળી જ્યાં ગણવામાં આવે છે, જેમાં રોટલી, પૂરી, દાળ, ભાત, શાક, કચુંબર અને અથાણું, છાશ. પાપર જ નો મીઠાશ, એ ગુજરાતી નુ મીઠ ઠાસ સમાન બની જાય છે, અને ગુજરાતી નો આપણે એક મોટામાં મોટું લક્ષણ મિત્ર એ પણ છે કે આપણે આરોગ્ય અને શુદ્ધ શાકાહારી હોવાના કારણ આપણને એ શરીરને સારી રીતે પાચન થઈ શકે, અને ખુબજ આપણને આનંદ અને સંતોષકારક મિત્ર પમાડી શકે છે. અને તને એની સાથે વાત કરું તો, આપણે પ્રખ્યાત ગુજરાતી છીએ, એની સૌથી અ પ્રસિદ્ધ અને વાનગીઓ મિત્ર તને ખબર છે?
હા મિત્ર ખુબજ મને, તમારી વાત સાંભળીને ખુબજ મને મોડામાં પાણી પાણી આવી ગયું. કારણ કે મિત્રો તમે જે આવી ડીશ મહત્વની કીધી, એ મને ખૂબજ સારી પણ લાગી, અને મિત્ર આપણે ગુજરાતમાં મિત્ર ખાવાનો એટલે મિત્ર ખુબજ
એટલે ટેસ્ટી હોય છે, અને બધી જગ્યાએ જોવા જઈએ તો મિત્ર, અન ઘણા બધા એવા રેસ્ટોરન્ટ હોય છે. પરંતુ મિત્ર ખાસ કરીને ચિયા દરમિયાન આપણા ગુજરાતમાં, અમુક જગ્યાએ જે વલસાડ જેવા શહેર છે, ત્યાં પ્રસ્તાક કિનારે ઘણા બધા એવા જે પણ ઉબાડીયો ની સ્ટોલ લાગતી હોય છે. નો મિત લો ઉભાડું એટલું સરસ લાગતું હોય છે, કે ત્યાં ઘણા બધા લોકો આવતા હોય છે, અને અમુક અમુક અમુક, અમુક અમુકજે મહ કુવાના જે વિસ્તારો હોય. એવી જગ્યાએ જ આવી વાનગીઓ બનતી હોય છે તો મિત્ર ઉબાડી વિશે થોડું તમે મને કહેજો ને.
હા મિત્ર હું તમે જે કીધું તે પ્રમાણે. એ ઉબાડય્યું નહી પણ એ ઉંબાડયું. ઉંબાળિયું એને કહેવામાં આવે છે. એની મિત્ર તને રેસીપી હું તને કેમ. તો સૌપ્રથમ. અ ઉંબાળિયું બનાવા માટે. તને એવું લાગે ઉત્સુક હોઈ શકે પરંતુ ઉબાડયું બનાવવા માટે. તે સામાન્ય. વસ્તુ નથી મિત્ર એ ઉબાડયું બનાવવા માટે. જો તું ધારે તો માટલામાં પણ બનાવી શકે પરંતુ માટલામાં ના બની શકે. એના માટે સ્પેશિયલ માટલું હોવું જરૂરી છે. અને એના માટે અમ. પાપડી કંદ. અને બટાકા અને વિવિધ. અનેક અનેક પ્રકારની સારી સારી ચીજ વસ્તુઓ મસાલા આઈટમ. અને વિવિધ પ્રકારના એ ઉબાળિયામાં નાખ. આમા આવે છે પરંતુ એના એના પહેલા તો એમાં અલગ પ્રકારનું જે વરસાદી માહોલમાં અને. જે કેન્ડામાં એક ઘાસ નીકળે છે. એ જો ન હોય તો ઉબાડીનો ટેસ્ટ આવતો નથી સૌ પ્રથમ. તો એ બધી સામગ્રી લઈને બધી વ્યવસ્થિત મસાલામાં ભેગી. કરીને અને પછી માટલામાં ભરવામાં આવે છે અને એના. સાઈઠ થી. અ વ્યવસ્થિત મૂકીને આગ દ્વારા ગરમ કરવામાં આવે છે અને આગ દ્વારા ગરમ કરીને. એ બફાય છે અને લાસ્ટમાં જયારે આપણે એ ઉબાડી અને કાઢી અને. આપણે ખાઈએ ત્યારે આપણે એ આનંદ નો અને. એનો કોઈ પાર જ નથી રેતો મિત્ર. મિત્ર અને તને ખાસ. ઘઉં તો એ એ ઉંબાડિયું માત્ર. એ વ્યક્. ખાલી એ દક્ષિણ ગુજરાતનું જ એક એટલું ફેમસ. પ્રસિદ્ધ વાનગી છે એ ખાસ કરીને ના. આપણે જાણે તો નવસારી સુરત વલસાડ વિભાગમાં જ જોવા મળે છે. અને એના માટે અ સ્પેશિયલ વાનગી તરીકે. તે ઓળખવાનું અને એની સાથે જો તમે સાસ પીવો તો લા જવાબ. કહેવામાં આવે છે એ ઉભાડીઓની વાનગી છે. મિત્રને અને અને અને એના વિશે હું તને ખાસ કહું તો. આપણે જે ગુજરાતી વાનગી વિશે જોયું. એ મિત્ર એ ખાવું ખુબ જ જરૂરી છે. એ જો આપણે પૌષ્ટિક આહાર આપણે. ન ખા ના ખાઈએ તો આપણને ખુબ જ તકલીફ પડી શકે છે એ આપણે ખાવું. ખુબ જ જરૂરી છે અને. અ આપણે જમીયા પછી. એ છાશ એવી વસ્તુ પીવી ખૂબ જ જરૂરી છે જેના કારણે. આપણને ખુબ જ સંતોષકારક હોઈ શકે અને આપણેે મહેમાન ગતિ કરીએ બીજા બીજા આપણા મહેમાન કરીએ તો આપણે કેવાય છે ને અતિથી દેવો ભવ એટલે એ જે આપણા મહેમાન છે આપણા એ દેવો સમાન ગનવામાં આવે છે જેના આપણે સારી રીતે વિશ્વાસ રાખીને મહેમાન અને પ્રેમથી એ લોકોને વાનગી પીરસવાના આપણે ટ્રાય કરીએ છીએ અને એમાં તો વિશેષ કરીને જે મહેમાન આવે છે એ લોકોને ખાસ કરીને આ પણ આ પોતાના ઘરે બનાવેલું અથાણું પણ એ લોકોને આપણે પીરસીએ છીએ મિત્ર તમારા ઘરે પણ કોઈ મહેમાન ગતિ એ આવે તો તમે ખાસ કરીને શું શું આપો છો
હા મિત્ર અમારા ઘરે કોઈ પણ આવે ત્યારે અમે સૌ પ્રથમ તો અમારા વિસ્તારમાં મિત્ર કોલ્ડ્રિંક પુસિએ એટલે કે ઠંડુ કારણ કે મિત્રો પહેલાના જમાનામાં એવું હતું કે ચાય ને એવું પૂછતા હતા પરંતુ સમયેન સમય બદલાતો જતો રહ્યો અને મિત્ર અમારા જે વિસ્તાર છે ત્યાં વધારે કોલ્ડ્રિંક એટલે કે જે ઠંડુ વધારે પીતા હોય છે. તો ત્યાં પાણી તો આપતા જ હોય છે પેલા પરંતુ તો હા મિત્ર તો તમે આગળ લઈ જતા થોડું વધારજો
હા મિત્ર તમે જે કહ્યું એ મેં તને કે એ રીતે સારી રીતે સાંભળ્યું હશે એવી આશા રાખું છું મિત્ર એમાં હજુ કઈ પણ વધારે જાણવાની જરૂર હે તો તું મને ફોન કરીને જણાવેશ તો હું તને મિત્ર મદદ કરીશ